હલો કેમ છો
હલો
જય શ્રી કૃષ્ણ
હા બસ બસ મજામાં તમે કેમ છો
બસ સાઈન સાઈન ફઈ
આજે આપડે અ વિકલાંગન માટે ની જેે સગવડ છે એના વિશે વાત કરી શકીએ
હા હા ચોક્કસ કેમ નહીિ અનેના અત્યારે તો અ જોવા જઈએ તો ભારતમાં તો હવે ધીરે ધીરે આ ટોપિક ખુબ જ સારી રીતે ઉઠાવવામાં આવ્યો છે અ અમે લોકો એ ચાલુ કર્યું તું નાપ તર્યું એટલે ગુગલ મેપમાં અમે લોકો એક્સેસિબિલિટીની ઇન્ફોર્મેશન એડ કરતા હતા જયારે આખા ઇન્ડિયા માં એક પણ જગ્યાએ હતું નહી જયારે અમે લોકો આ વસ્તુ લોકડાઉન માં ચાલુ કરી હતી ને ત્યાર પછી મારી એટલી બધી આ ઇન્ફોર્મેશન ફેમસ થઈ ગઈ હતી તે એને કહણે ને ગૂગલ ન્યુઝ લેટરમાં મારું નામ પ્રિન્ટ કરવામાં આવ્યું હતું હું આખા ઇન્ડિયા હું પહેલી એવી છું જે લોકોએ ગૂગલ ન્યૂઝ લેટરમાં મને હાાઈલાઈટ કરી હોયને ત્યારે મને એક્સેસબિલિટી એ એલી
હમ હમ બ સરસ હા આનંદની વાત છે હા તમારું શું માનવું છે કે વિકલાંગો માટે આપણા દેશમાં શું સુવિધાઓ છે અને ક્યાંય લોકોને તકલીફ પડે છે
અરે ખાસ કરીને કહું તો હું વાત કરું મારી સ્કૂલ થી જ વાત કરું તો અમારી સ્કૂલમાં છે ને એક એન્યુઅલ ડે હતું તો એક કઈક બહ મોટું ડન્સર આવ્યા હતા એટલે મેં મારા રિવ્યુ માં હું તો છે ને જ્યાં જતી હો ને અમે લોકો વ્યુ માં લગતા હોઈએ કે કોઈને સજેશન આપતા હોઈએ પણ કેવાય ઘર ક મુલકી દાર બરાબર તો મેં મારી સ્કૂલ ના રિવ્યુ માં તો નહોતું લખ્યું કે રેમ્પ ની જરૂર છે તો એ ભાઈ આવ્યા ને તો હ સ્કૂલમાં વ્હીલચેર વ્હીલચેર બધું એક્સેસબિલટી આમ મોસ્ટ જોવા જઈએ તો વ્હીલચેર હોવી જોઈએ એ વ્હીલચેર ને લઈ જવા માટે તે સેપરેટ જગ્યા હોવી જોઈએ તો એ ભાઈ જયારે બહુ મોટા ડાન્સર તરીકે આવ્યા ને પછી એમનો એક્સિડેન્ટ થઈ ગયો હતો.
ઓહ હમ્મ
એનેથી ચાલી શકાતું નતું નો ડાઉટ વ્હીલચેર હતી પણ દાદરા પર થી નીચે ભીલચર ઉતારવા માટે રેમ્પ નહોતી તો પીુને એમને ઉચકીને ઉતારવા પડ્યા હતા તો એ જેવો એની વડે પૂરો થયો ને તો અમારા ટ્રસ્ટી તરત ને તરત દાજદાર નો એક ભાગ તોડાવી ને પછી ત્યારે તરત જ રેમપ કરાવી ને અત્યારે હું બેંગ્લોર એમ તેમ અમે હવે તો ધીરે ધીરે પહેલી વાર ગઈ ત્યારે નહોતું જોવા મળ્યું. પણ હવે તો એક્સેસબિલિટી માટે વોશરૂમ અલગ હોય છે એ લોકો માટે રેમ ની સગવડતા અ મેટ્રોમાં જતા હોય તો સ્ટેશનમાં આપણે જોઈએ તો સૌથી પહેલી મેં વસ્તુ જોઈ હતી સ્ટેશન પર કે એમાં થોડુંક એમ્બોસ થઇ એક એક લાઈન જેવી હોય
હમ હમ
એ મને ત્યારે ખબર તો નતી પણ ધીરે ધીરે મને ખબર પડી કે એ છે ને જે આપણા બ્લાઈન્ડ લોકો હોય જે સ્ટક ની મદદ થી ચાલ હોય એ લોકોને માટેનો એ નિશાન છે કે આ સીધો રસ્તો તો જાય છે એની આજુબાજુ તમારે
હમ્મ બરાબર છે હા હા. સારી વાત છે એટલે હવે ધીરે ધીરે આપણા દેશમાં પણ એઈ સજાગતા લોકોમાં આવે છે. અને એના માટે લોકો લોકો આજે સગવડો ઉઊભી કરે છે એ એક સારી વાત છે. અદરવાઈઝ નહી તો પહેલા એવું જ થતું હતું કે આ બધા કારણોસર જે વિકલાંગ લોકો હતા એ ઘરની બહાર જઈ નતા શકતા. એ લોકો નું જાહેર જીવનમાં આવું આવું જવું બઉુ જ મુશ્કેલ લાગતું હતું કારણ કે અ જે હોય એ એમની સાથે કોઈ કોઈ બીજી બીજી વ્હીલચેર વ્હીલચેર સાથે અને એ ઉપરાંત વ્હીલચેર તો બધે તમે તમ રેમ બધે એટલે ઉપાડ એમને એક જગ્યાએ થી બીજી જગ્યાએ કા તો એક માળ થી બીજે માળ લઈ જવી લાવવી એ પણ બહુ અઘરું કામ છે. એટલે એ સારી વાત છે કે હવે રેલવે પ્લેટફોર્મ પર બધે નથી પણ મેટ્રો સ્ટેશનસ પર હવે રેમ્પ આવી ગયા છે અ હા તમે કહ્યું એમ વોશરૂમ્સ પણ હવે હોય છે ઘણી જગ્યાએ મેં જોયું છે ત્યાં હાઈવે પર ને એવી રીતે તે એક અલગ હેન્ડીકેપ લોકો વિકલાંગ લોકો માટે એક અલગ બાથરૂમ હોય છે એ સારું છે. એ લોકો કોને પગળનો સામનો ન કરવો પડે બરાબર
હા બરાબર છે કારણ કે હા હા સાચી વાત છે કારણ કે હવે શું થાય છે કે જે વિકલાંગ વ્યક્તિ હોય એને સતત ડિપેન્ડન્ટ રહેવું પડે આજકાલના જમાનામાં માંદા વત્યારે કોઈ સાચવા તૈયાર નથી હોતું મહિનો તો વિકલાંગતા તો આયુષ્યભરની હોય તો એ લોકોને માટે પછી માણસ પછી ફસ્ટ એડ થઈ જાય છે ને હવે તો છે ને ઘણા ઘણા એવા વ્હીકલ પણ નીકળ્યા છે હવે વ્હીલચેર વ્હીલચેર જોવા જઈએ કે નાનો કે નો સ્કૂટર હવે અમુક અમુક એના વિકલાંગ લોકો માટે પણ છે ને ગવર્મેન્ટ તરફથી અમુક જોબ્ આવી તો હ સ્ટ એ લોકો સબસિડીમાં આપે છે કેવા જો કોઈ વિકલાંગ વ્યક્તિ હોય તો લોકોને બ્રેક નીચે ના હોય એ ખાલી હાથે થી ચલાવી શ.
ચલાવી શકે હા મેં જોયું છે હા હા સ્કૂટર પણ આવે છે અલગથી એટલે એને ખબર પડતી. પડે એની પર લખેલું પણ હોય છે કે આ વિકલાંગ છે એટલે જે પા આગળ પાછળ ચલાવતા હોય એ લોકો પણ ધ્યાન રાખે અને એમને રસ્તા પર પણ એમનું એમને મદદ મળી શકે એટલે એ સારી વાત. બીજું એક મેં હું જયારે વિદેશ ગઈ હતી ત્યારે મેં જો. કે ત્યાં આગળ આપણેે જે અ બાળકો માટે સ્કૂલ હોય છે એજ સ્કૂલમાં વિકલાંગ બાળકો માટે આપણે અહિયાં ભારતમાં અલગ અલગ સ્કૂલ હોય છે પણ ત્યાં એવું નથી. ત્યાં આગળ આગળ મુૂક બધીર બાળક હોય કા તો. ડાઉન સિન્ડ્રોમ વાળું જે બાળક હોય એને પણ એ લોકો એ નોર્મલ સ્કૂલમાં જ. એના માટે અલગ સ્કૂલ નહી હા પણ ક્લાસમાં. ક્લાસમાં જે બાળકોની સંખ્યા હોય ને એમાં એક આવા બાળક હોય. જયારે કોઈ વિકલાંગ હોય કે કોઈ જને જે શારીરિક અક્ષમ બાળક હોય તો ઈ બાળક માટે એક એક્સ્ટ્રા ટીચર એ લોકો ક્લાસમાં રાખે છે એટલે એ બાળકનુંું સતત ધ્યાન રે અને અ એ બાળકને પણ એ ધોરોલ સ્કૂલમાં ભણે. અને એને જરા પણ જે કહીએ ને કે હું. અ વિકલાંગ છું એવું એને અનુભવ ન થાય એટલા માટે એને જે સામાન્ય સ્કૂલ છે એમાં જે લોકોને એડમિશન આપવામાં આવે છે એ એક જોતા એ પગલું મને અ. કરરાની લાગું.
હા ખરેખર પણડ આતો મને ખ્યાલ જ ના એટલે મીન્સ મને પણ એવું લાગ્યું કે આવું હોવું જોઈએ અમારી સ્કૂલમાં તો. મેં એક પણ છોકરું આવું વિકલાંગ તો હશે તો ખરા જ સમાજમાં એવા વ્યક્તિઓ તો હોય જ. પણ મેં હજુ સુધી આટલી સ્કૂલમાં પરી છું કોઈ જગ્યાએ અહિયાં ઈન્ડિયામાં મેં આવી રીતના કોઈ સ્કૂલમાં આવું છોકરું આવતું મે. જોયું નથી ને ક્યાંય સાંભળ્યું પણ નથી એકચુલી આ વસ્તુ અહિયાં પણ અપનાવી જો જેથી શું થાય છે કે સમાજમાં છોકરો આને કારણે ને છોકરાઓ ડિપ્રેશનમાં જતા રહે છે કારણ કે હવે સરકારના નિયમો એવા આવી ગયા છે. આપડા છોકરાઓ કે અમે લોકો નાના હતા. ત્યારે તો એ એક બૂમ પડતી ને આપણેે ચૂપ. રડી બેસી જતા પણ હવે તો છોકરાઓને ભણાતું પણ નથી. સ્કૂલ માં પણ નથી ભણાતું અને ઘરમાં પણ નથી. તું કે છોકરાઓ ડિપ્રેશનમાં તો આવા છોકરાઓને જે નોર્મલ છોકરાઓ સાથે રાખીને તો ફાયદો એ થાય કે પેલા છોકરા થોડું મોટિવેશન મળે. અને જે નોર્મલ છોકરાઓ છે ને.
હમ. એની માટે એને માટે હા એને મદદરૂપ થવા પણ એ લોકો આગળ આવે.
હા એને પછી બીજી એક સ્કીલ શીખે કે એને આપડણે હેલ્પ હેલ્પિંગ ની સ્કીિલ તો સીખે પણ એ વસ્તુ. તું પન શીખે કે જો આ આટલું વિકલાંગ થઈને જો આટલું કામ કરી શકે હોય તો આપણે નોર્મલ છીએ તો આપણેે તો અમુક વસ્તુ કરવી જ.
હા એટલે કારણ કે બે હું જ્યારે મારી. દીકરી ની દીકરી અ સ્કૂલમાં જાય છે તો એને હું લેવા મુૂકવા જાઉં અને એ લોકોની એકત અ મીટિંગ હતી ને ગ્રેન્ડ પેરેન્ટ્સની ત્યારે મેં એ અટેન્ડ કરેલી અને એમાં એ બે બાળકીને જોઈ તો પછી મને ખ્યાલ આવ્યો મુક બધીર છે છતાં એના માટે એક એસ્ટ્રા ટીચર છે અને એક સતત એનું ધ્યાન રાખે અને સાથે સાથે નોર્મલ બચ્ચાઓ સાથે એટલે નોર્મલ બાળકો કોને પણ એના વિશે જાણકારી એની સાથે કેવી રીતે વર્તું એની એ અ એની સાથે અ એ કરીને વાત કરવી એવું સામાન્ય બાળકો પણ શીખે સાથે સાથે એ બાળકને પણ હોય લોકો વચ્ચે તો હું કેવી રીતે રહીશ હ એ મને ખરેખર ગમ્યું અને એટલે મને થયું કે લાવો આજે આપણે આ વિષય પર વાત કરીએ તો અ થોડો આ આ આ પોઈન્ટ ઉપર પણ પ્રકાશ પડે એમ
ની યાદ હોય તો છે ને આપડે હા તમને યાદ હોય તો આપડે ખબર છે પેલા દૂરદર્શન ના સમાચાર આવતા ને એમાં ત્યાર પછી હા ત્યારે નોર્મલ સમા ચાર આવતા ને પછી પેલા ઈશારા વાળા સમાચાર આવતા તો અમે લોકો અમે લોકો છે ને કોપર એટલે અમે લોકો તો એ ગેમ ગેમ તરીકે શીખતા હતા એ ભાષા કે ભાઈ આ ઈ ત્રણ લાઈન ત્રણ આંગળી બતાવો એટલે ઈ થાય પછી થમ્સ અપ બતાવો એટલે ઓકે થાય થમ્સ ડાઉન બતાવો એટલે ન થી આવડતું એમ થાય પછી આમ કરો
હા સાઈન લેંગ્વેજ હા એટલે જે મૂખ બધીર બાળકો હોય એના માટે એ લોકોને મદદરૂપ થવા માટે અને સમાચાર એવી રીતે આવતો
હા હા ને હું મારો બીજું તો નહી પૂછું તું કે જો ત્યાં છોક છોકરાઓ તમે જે જોયું છે ગ્રાન્ડ પેરેેમાં ગયા ત્યારે જો એ છો છોકરાઓને બરાબર ટીચર તો ઈંગ્લિશ જ એક્સપ્લેન કરતા જે પણ લોકલ લેંગવેજ માં એક્પ્લેન કરતા હોય તો ધારો ક છોકરું સાંભળી નથી શકતું તો શું એને પેલું એસ્ટ્રા ટીચર બેઠું હોય સમજાવે કે પછી એના માટે અલગ ક્લાસમાં એક્સપ્લેનેશન હોય એવું
નહી નહી એ એ એ એ જે સી શિક્ષક હોય ને એ પણ એવી રીતે ટ્રેન્ડ હોય અને આ અમુક વસ્તુ એને પણ જેમ એની એની ભાષામાં એની રીતે એને સમજાવવામાં આવે કારણ કે હા એ લખીને સમજાવવામાં આ વે લખતા વાંચતા તો આવડે જ છે એ બાળકીને એટલે લખતા લખતા અને થોડું થોડું એને એક્શન થી એટલે ઈ રીતે બાળ ભલે એ ઓછું જે નોર્મલ બાળકો હોય એના કરતા થોડું ઓછ થોડું એ વિકાસ થોડો પાછો રહી જાય એનો વાંધો નહી પણ એ સમાજમાં જરા પણ એને ઇન્ફિરિયોરિટી ના આવે કે હું વિકલાંગ છું એ ઈ મને એ વાત બહુ ગમે
બરાબર બરાબર અ અહિયા છે ને એક બ્લાઈન્ડ સ્કૂલ છે. ત્યાં હું ફ્રિકવેન્ટલી કોઈ વાર ક્લાસીસ લેવા અને બધી જતી હું છું ને લોકડાઉનમાં અમુ સ્ટુડન્ટો મારી પાસે ઓનલાઈન ભણતા હતા કે મેમ તમે ભણાવો અમને અમારે સ્કૂલ પણ બનશે ને બહુ ઇન્ટીરિયર થી ર રહે તા ઓ તો એ આજે તો એક છોકરાની એ યુટ્યુબ ચેનલ છે પછી મારી સાથેસે શીખી શીખી ને તો હું ત્યાં ગઈ હતી ને અમારી એક ઇવેન્ટ કરવા તો મેં એ છોકરાઓને છે ને ટેકનોલોજી વિશે શીખવાડ્યું હતું કે ભાઈ કેવી રીતના તમારી પાસે મોબાઈલ હોય તો મોબાઈલ તમે કેવી રીતના વાપરો તો એમાં ત્યારે પછી પછી એ લોકો એ આખું બધું મને સ્કૂલ બતાવી ને ત્યારે મને એ લોકોએ બ્રેન લ તેના કાગળ ને બધું બતાવ્યું હતું કે મેમ આ લોકોની સિકસ સેન્સ એટલી બધી પાવરફુલ હોય લગભગ એક મોટું શોકેસ ભરીને છોકરાઓ ટ્રોફી લઈ આવ્યા તા એ લોકોની ઓલિમ્પિક પણ અલગ થી થાય છે હા તો એ લોક લોકો એટલું સરસ દેખાતું ન હોય પણ એ લોકો જે વાંચે ને લખે ને આપડે જો